હેલો.
હેલો
અવાજ આવે છે મારો.
હા આવે છે ને.
કેમ છે મજામાં?
બસ મજામાં છીએ.
તુ બનાયવું જમવાનું થવા.
મારે જમવાનું વિચારું છું કે એક સારું બનાવું. જે હેલ્ધી રે. એવું કાંઈ.
બરાબર. વચ્ચે તમે ખબર એક ચાઇનીઝ સમોસા બનાઈને લાયા હતા.
હા એ સારા હતા ગમે તા પણ આમ થોડું કેવું મેદામાંથી બનેલું હોય તો ફરી હેલ
હા તો એ આપડે અ ફૂ ફેસમાં મૂક્યા તા ને. તો એ ઘણા બધા લોકોને ગમ્યા હતા. મારી એક ફ્રેન્ડ છે ને. એ તો એ તો કેતી કે એને સ્પેશિયલ આપડે છે ને ઘરે બોલાવીશું બનાવવા માટે એમ.
હા વાંધો નહી એ સારો આઈડિયા છે. એક પ્રકાર એનો બિઝનેસ પણ કરી શકાય આપડે.
હા એ સાચી વાત છે તમે પેલી જે પટ્ટી હતી કે થી મંગાઈ?
એ અમે બાર ગામથી મંગાઈ તી પણ સારી હતી પણ એમાં ફૂડમાં કેવું તમે મેદાની જગ્યાએ રવાનો ઉપયોગ કરો ને તો એ પણ તમારી હેલ્થ માટે સારું રે.
પણ આપડે અ એની જો આપડે રિપ્લેસ કરીએ ને તો અ એનો મતલબ સ્વાદ કે પછી ક્રિપસ ક્રિસ્ જે હોય એ
હા એ થોડું ઓછું થઈ જાય પણ કેવું હેલ્થ માટે તમાર સારું બનાવવું હોય તો એ તમે ઉપયોગમાં લઈ શકો.
હા એ સાચી વાત છે, બીજું તમે ઘેર બીજું શું શું બનાવો છો?
બે ઘરે તો કેવું નોર્મલી જમવાનું હોય. એજ, શાક રોટલી. હેલ્ધી ગ્રીન વેજીિટેબલ્સ હોય મોસ્ટલી એ બનાવીએ તો કેવું આમ સારું રે.
બરાબર, મેં તો ડિપેન્ડ કરે માર મમ્મી ઘેર હોય તો મારે જમવાનું બનાવવાનું જ ના હોય. પણ એ ના હોય તો મોટે ભાગે મારે જ બનાવાનું હોય. અને મેં કાલે જ મેં મેગી ટ્રાય કરી હતી. મે આમ નોર્મલ બનાવુ છું. છું. પણ કાલે મેં કીધું કોઈ અલગ રીતે બનાઈ ગ. તો મારે કઈ બી બનાવવું હોય કેઈ નવું કરવું હોય તો પછી મેં યુટ્યુબમાં જઈને, પછી રેસીપી જોઈ લઉં અને એમાંથી મોટા ભાગે બનાવું એમ, તો પછી મેં મસાલા ડ્રાય કરી, પેલા તેલ નાખીને પછી અંદર પેલું ગાર્લિક અને મરચું નાખી ને પછી ટામેટા અને ડુંગળી નાખીને પછી શેકીને પછી બધા મસાલા નાખી દેવાના. પછી ઉપર મેગી ના ઘણા લોકો કેવું કરે મે બોઇલ કરીના છે. પણ મેં જે પછી એમાં જ નાખીને પાણી નાખીને પછી એમાં જ મેં બોઈલ થવાધી.
હા એ પણ ચાલે. સારું રે.
હા. પછી એ રામન જે આપડે કઈ એવું જ આવે પણ એમાં કેવું નુડલ્સ તૈયાર આવે આપડણે ખાલી પેલું જઈએ ને થોડું સ્પાઈસી આવે.
હા એથી ખાસમાં થોડું વધારે હોય.
અને ચોપસ્ટિક થી ખાઈએ એટલે રામન
હા, હોય તો પાછું થડું હરખું હરખું જ હોય. પાછું
આહા અને પછી મે એઝ સ્પેશિયલ બનાવું છું મે હમણાં હમણાં શીખીશું આલુ પરાઠા. આ મને પેલલા નતું આવડતું. મારે છે ને પેલું અહ ફિલિંગ જે છે ને બહાર નીકળી જતી ત્યારે મળું ત્યારે. પણ હવે આમ ફાઈ ગી આવી. તમે અલગ અલગ રીતે બધી રીતે ટ્રાય કરી કોઈક વાર ત્રીકોણ બનાયા કોક વાર ગોળ બના્યા કોક વાર અલગ જ ચીપ બનાવી પણ પછી હવે ફાઈ જાય છે.
એવું મારે તો ઘરમાં નોર્મલ શાકભાજી એવું તેવું બને કેરીનું શાક બને એવી રીતે આમ ચાલે કરે સિઝન પ્રમાણે બદલાય કરે શાકભાજી.
મને ખબર નહી કેમ કેરીનું શાક નહીં ભાવતું.
લો, કેમ એ તો આમ સારું કેવાય અમ સારું ફળોનો રાજા છે કેરી.
પર મને નહીં ફાવ તો બસ ખબર કેમ ખાવાની
ઈચ્છા નહીં થતી, અચ્છા.
પછી છે ને, મેં અહ પછી સાબુદાન ની ચક્કરી જે તમે લઈને આવો છો
હા.
હા, એ પણ મને ભાવ છે. મને એવું અહ એ તો કેવું કે આમ એક્સપર્ટ હોય ને, એ લોકોને જ કારણ કે ક આપણેે બનાઈએ ને તે તો મહેનત ઘણી બધી જાય એનો લોટ બાફવાનો હોય.
ના એમાં કેવું મેં હમણાં જ અહ બનાવીને ટ્રાય કરી તી. તો નોર્મલી કેવું હોય છે કે સાબુદાણા હોય એને તમે રાતે પલાડી ને મૂકી દો. સવારે પલડાઈ જાએ સરખા. પછી થોડા બટાકા બાફ વા મૂકી દો, બટાકા બ-બફાઈ જાય, પછી એના સાઈડમાં લઈને એ અહ નીકાળી દો. પછી એને છીની ને પેલા સાબુદાણામાં નાખો જે પલાળેલા હતા ને એમાં. એ પલળાઈ જાય પછી થોડા મરચાં ને એવું વાટી ને એક સાથે ઉ પાણી ઉબાારી દેવાનું એ તે પેલા સાબુદાણા એકદમ પારદર્શક થઈ જાએ ને છે ની વેફર્સ પાડ દેવાની ઈ એટલે સારી રે.
તો આતો આટલી બધી મહેનત કરવાની હોય, તો કોઈક તમારે જેવું કોઈક બાજુ હોય. તો બનાવે એમ પછી આ બધી મહેનત. પાણીમાં જાય.
હા, એ પણ ખરું. કોક એક્સપર્ટ જોઈએ આમ જોડે. જેને એકદમ બધું ફાવ. તો હોય.
પછી મેં હમણાં જોઈ છે. અ ભીંડાની ચીપ્સ નું પેકેટ આવે છે. મે હા જો ખબર નહી મે. ટ્રાય ની કર્યું, કેવું લાગે. પણ જોયું તું કદાચ તો સારું જ લાગતું હશે. મને લાગે તો સુધી ભીંડા છે એટલે. કારણ કે મને ભીંડા ભાવે છે.
હા, એ પણ એતો.
બધાને ભાવે.
હા.
પછી ફ્રૂટ્સમાં મને કેરી બો ભાવે છે.
અચ્છા.
પહેલા અને જમવાનું હમણાંનુ ખબરની કેમ બહુ વધી ગયું છે. પહેલા તો ખવાતું હવે તો કેરી અને તડબુંજ ગમે તે. એ થઈ જાય એમ. એક. ક શું ફ્રૂટ્સમાં શુંની ભાવતું મને સફરજનની ભાવતું એક. એટલે ઓછું ખવાય એમ. ભાવે ખરું. પણ ઓછો ખવાય પછી બારનુ બધું. હા, એ બોડી માટે સા પછી કેળા બો. મને એમના તો હાડકા માટે કેળા સૌ થી બેસ્ટ અને તમારે. હા, વજન વધારવા માટે પણ તમારે કેળા ચાલે.
હા, એ પણ ખરું હ.
મને ડ્રાય ફ્રુટસ બો ભાવે પણ લવાતા નથી. હમણાં બધાનો ભાવ વધી ગયો છે.
ત્યાં જ આપરે આત્મહત્યાયારે ભાઈ.
કારેકનો કારેકનો ભાવ. બસ્સો રૂપિયા કિલો. બસો થી અઢીસો રૂપિયા કિલો. હમણાં તો કદાચ ત્રણસો થઈ ગયું હશે. તો એટલે કોઈ ક્યાં હલવો બને, કે ખીર બને તો જ એ ના ખાય. બાકી તો
હા, પછી તમારા બોડી માટે પેલું પીનટ બટર બી સારું એમ.
હા, એ મેં એક વાર બનાવાનું કોશિશ કરી તું મન લાગ્યું સારું લાગે હા મેં ઘરે બનાય્યું હતું. અને બની બી ગયું તું. પેલા સિંગદાણા ને શેકી શેકી નાખવાના પછી છોતરા કાઢીને પછી એનો જે છે પાવડર બનાવી દેવાનું. પણ પાવડર માં છે, એવું કે, તમારે છે ને થોડોક પાવડર બનાવવાનો પેલા અધ કચરો કરવાનો. પછી પાછી અંદર હની નાખવાનું. પછી પાછું એ રીતના સ્ટેપમાં પીસવા નું, તો બંને એકદમ મિક્સ થઈ જાય. પછી તમે પાવડર પેલા બનાવી દો પછી હની ઉપરથી નાખો ને
કરો. હા.
હા તો એ નહી, એ નહી. થાય. એમ એકદમ આમ, હા. નહી આવતું. પછી તમારે બ્રેડ પણ ના લાગે એકમ છુટ્ટુ થઈ જાય. મારે પણ થોડું ડ્રાય થઈ ગયું હતું. પણ મારે ચાલી ગયું. તો ઘણું એવું ચાલ્યું હતું, સારું ચાલ્યું હતું. પણ એ એની હા, રોટલી જોડે અને પછી એની જોડે તમે કેળું ખાવ ને, તમારે દરરોજ ખાવું પડે. તો તમારું વેટ ગેન થાય. સાઈ
અચ્છા તમારામાં કોઈ ફરક દેખાયો તો.
અહ ના મને પછી કેવું ક દરરોજ દરરોજ દરરોજ કેલળા તંત કેેળા મોંઘા પડી એટલે પછી બંધ થઈ ગયુ એટલે પછી હા જોઈએ હવે અ એની જગ્યાએ પછી મેં ચણા ખાવાનું ચાલુ કર્યું. તો ચણામાં ચણામાં એવું કે તમારે ચણા માટે તમારું પેટ છે એકદમ આમ શું કેવાય આમ ડાયજેસ્ટિ સિસ્ટમ તમારે બહુ સારું હોવું જોઈએ.
અચ્છા.
જે મારું નથી તો પછી મારે એ પણ બંધ કરવા પડ્યા તા. તો ખાવાનું તમારા પેટને સૂ થાય એવું તમારે ખાવું જોઈએ.
હા એ પણ વાત સાચી તમારી.
નાના બાળકોને કશું ના નડે પણ જેમ જેમ મોટા થઈયે ને
હા પેલું કેવું અમુક જીનેટીક્સે ફરાવેને એના લીધે એનર
હાજ હા. હા. અને જેમ જેમ તમારી ઉમર વધે ને એમ તો પહી પછી સ્પેસિફિક ફૂડ જમારે અ જોઈ લેવું જોઈએ કે આ મને ફાવે છે ને નથી ફાવતું. તો જે ના ફાવતું હોય. અને મે એક વસ્તુ કરી કે મેં ચા બંધ કરી દીધી.
હા એ સારું એ એમાં શુગર ના લીધે પાછું તકલીફ પડે એવું વાળું કામ છે.
હા તમને ડાયાબિટીસ થવાના બી ચાન્સીસ ઘટી જાય અને અ જે ચા ના લીધે હોય તમાર કારણ કે સવારમાં તમે ખાલી પેટે ચા પીઓ તો તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે. એ બઉ નબળું થઈ જાય હા. તો એ બધા કારણને લીધે પછી મે ચા ઓછી કરી નાખી.
અચ્છા.
તો હવે ચાલો છે બધું હવે નોર્મલ જે દરરોજ ઘરે બનાવીયે એ ખઉ પછી મમ્મી ફ્રૂટ લાવે છે. તો એ ખઈયે. અને અ એક બીજી વસ્તુ જે છે યાદ રાખવાની કે ખાવામા એક સ્પેસિફિક ટાઈમ બનાવી દેવાનું
હા શીડ્યુલ પ્રમાણે ખાવ પછી તમે વચ્ચે વચ્ચે થોડું ખાવ પછી આરામ કરો ખાઓ પાછા આરામ કરો.
હા એવું
એટલે કઈ નહી તમે કોક દિવસ શું કેવાય તમારી ચકરી અને તમારું એ બનાવીને લાવજો
હા હા શિવન મેમ
આપડે કરીશું એવું કે આપડે છે ને બધા ઘરે કઈક ને કઈક બનાવીને લાવવાનું રીતના બધા
હા એ સારું રે બારનું ખાયા કરતા ઘરનું બનાયલું ખાઈએ તો
અને હા અને ખર્ચો પણ ઓછો થાય એમ કે બધા ક્યાક બહાર ગયા હોય તો આમે પંદરસો બે હજાર નો ખર્ચો થઇ જાય એના કરતા પેલું થોડા માક વધી જાય
હા એ સારું રે પાછુ
સારું સારું તો મળીએ કોક દિવસ તમે આ બાજુ આવજો બરાબર
હા હા વાંધો નહી તમે પણ ધ્યાન રાખજો સારું હા હા મૂકો